કેમ છો.
હેલો
હેલો જય શ્રી
હેલો જય શ્રી કૃષ્ણ કેમ છો.
મજામાં તમે કેમ છો.
બસ આપડે મજામાં જમી લીધૂ
હમ્મ જમી લીધૂ સુ કરો છો.
બસ કઈ નહી આ ફ્રી બેઠી તી મેં કીધું લાવ અમને ફોન કરુ બોલો બીજું આજે તો વરસાદ સવારે ખાાસો પડ્યો નહી
અહીંયા તો નહી પડ્યો
હે અહિયાં તો વરસાદ પડ્યો રા
પા પાંચ દસ મિનિટ પડ્યો આવ
અચ્છા અહિયાં તો રાત્રે તો બે વાગે હા
એમ લાગતો તો કે અખો દિવસ પડશે
હા પર પડ્યો નહીિ મોસમ તો એવો થયો તો પણ ગરમી વધારે થઈ ગઈ આપડે
પછી ધૂપ વધારી થઈ ગઈ.
હા એજ ને ગરમી બહુ જો વરસાદ તો હું તો શું કઉ છુ. કે અઠવાડિયું વરસાદ પડે ને તો જ ઠંડક થાય બે દિવસ વરસાદ પડે ને પ પાછી તડકો આવે એના કરતાં ચાર અઠવાડિય વરદ પડી જાય ને તો ઠંડક થાય.
હવે તો બરસાતનું મોસમ બી જતું રહ્યો. જુલાઈ નો મહિનો આ આવી ગયો વરસાદ પડ્યો અને હજી પણ એક વાર હ એક વાર નાા પડે
જોન હા એજ ને અરે રાત્રે કાાલ રાત્રે બહુ જ વરસાદ પડ્યો બે વાક તો એકદમ એટલો ફાસ્ટ વરસાદ ઢમઢમ તો અવાજ આવતી હતી ભ અમે ઉઠીને મેન મમ્મી અમે ઉઠીને અમે જોયું કે્યા આ સાનો અવાજ આવે છે જેમ નળના ચાલુ કર્યો હોય આપડણે
હમ હમ પથરા ઉપર પડે ના પાણી હ કોઈ ના પચરા હોસે તો પડતા હો પાણી
હા કોઈના ધાબા હા કોઈના પતરા ઉપર પડ તો હશે તો મેં કીધું આ સાાન અવાજ આવે પ મે મમ્મી અમે તો બે વાગ્યા હતા. એટલે પછી અમે ધીમેથી દરવાજો તો ના ખોલ્યો પણ સહેજ બારી ખોલીને અમે પછી જોયું તો ભાઈ આ રીતે વરસાદ પડતો હતો.
તમે તો કેહેતો હતો કે મે બડી મમ્મી ઘરે જતી રહી.
હા મોટા મિન ઘરે આય છે.
હ મોટા મમ્મી ની વાત કરો છો હજે
હા મોટા ના ના ના ના ના મોટા ભી ના તો મોટા મહયને ઘરે આવી છું કાલની મોટા મયની તબિયત શું સારી નથી.
તો મોટા તો મોટા મમ્મી બોલો તો ખબર પડે ને તો મમ્મી મમ્મી બોલો છો, તમે
હા એટલે મોટા મમ્મી, હા આપડે શું મોટા મમ્મી ને પછ છી માસીયો ને મમ્મી કહીએ છીએ. મોટા પપ્પા ને મોટા પપ્પા કહીએે છે, બધ ધા ને મતલબ મમ્મી ને એવું જ કહીએ છે. કોઈને આપ પણે ગુજરાતીઓમાં નહીં કહેતા મોટા પપ્પાને એ રીતે પછી આપણે પંજાબીયોમાં કેત, તાયાજી, તાઈજી
સેમ છે તારો જેવો. મારે દીકરા ભી ડી મમ્માને બડી મમ્મી, બડે પાપા બડે પાપા
હા, બ પણ એ સારું લાગે. તો અહીંયા એમની તબિયત સારી નથી તી મમ્મી કે જા તું એમના એમની વહુ ગઈ છે ને એમ માઈકે એની મમ્મીની તબિયત ખરાબ હતી એટલે એ ત્યાં ગઈ છે.
હા, હા.
તો મમ્મી કે કે તું એક કામ કર મોટા અમ્મીની તબિયત સારી નથી ને એમને માઇગ્રેન ની પ્રોબ્લેમ છે
હમ્મ-હમ્મ.
તો અને અમને શું પેટમાં સોજો આયો છે, ને અંદર આંતરડીમાં પણ સોજો આયો છે. તો મમ્મી કે જા તું જઈ ને આય, ત્યાં બે દિવસ રહે તો એમને ઠીક લાગે ને કઈ ખાવા પીવાનું બનાવજે એમ. તો મેં કીધું ઠીક છે. તો આજે એમને દવાખાને લઈને ગઈ તી, ડોક્ટર જોડે દવાઈ અપાઈન લાઈ
હમ્મ-હમ્મ.
હા. હવે આઈન પછી ડોક્ટરે કીધું છે એમને કે દૂધ નહીં પીવાનું પછી બીજું શું કીધું હા, કોફી દુ ચા ની પીવાની ચા પીઓ તો ઓછા દૂધમાં પીવાની, અને વધારે સ ફરજન, દાડમ પછી દહીં, છાસ
દહીં-છાશ કીધું છે, પણ દૂધ નહીં કીધું. દહીં-છાસ કીધું છે?
હમ્મ. દહી-છાસ કીધું છે, કે દહીં ખાવ દૂધ પીઓ, અહ દૂધ ની, દૂધ પીવો પણ કેવું પીવાનું જેમકે ચામાં ચા પાણી વધારે રાખવાનું, દૂધ એકદમ ઓછું રાખ વાનું, પણ દૂધની ના જ પાડી છે એમણે હા. પછી બીજું ખીચડી અને ભાત બસ આટલું. રોટલી બંધ કરાઈ દીધી. એમને પેટમાં સોજો છે ને, હમ્મ, હા સોજન થયો છે.
એમાં તો સબ બંધ કરી દે.
હમ્મ. તો કે-કે કંઈ વાંધો નહીં, આ અઠવાડિયું દવા લો.
હા, હા.
આઠ વાગ્યા ની ત્યાં ગઈ તી દવા અહિયાં થી પેલા મમ્મી એ ફટાફટ દાળ ભાત બ દ ભાત નહીં, અહ દાળ રોટલી બનાઈ તી તે બનાઈન ને પહી ફટાફટ અહ મમ્મી સાથે આઠ વાગતા દવાખાને એમને લઈને ગઈ. તો પછી ત્યાંથી આવતા અમને સાડા નવ વાગી ગયા, પછી આઈને અમે ડોક્ટરે કીધુંન રોટલી નહીં ખાવાની તો મેં આઈન ફટાફટ ભાત મૂકી દીધો.
બરસાત પડે ના તો અમ્મ શરીર ભી ખુલસે, આખા દિવસ ગરમી, ગરમી, ગરમી.
કેટલા એ સીમાં બેસવાનું છે, હા એ સી માં બેઠી બેસીને અહ કંટાલી ગયા એ સીમાં બેસી-બેસી ને.
તમારે મહિના બે મહિનાનું, કેમ? કેવું એવું તો કેટલુંય આવે છે, હે તો અમારે પણ આટલું જ આવે છે દસ હજાર
તો એના તો આવું છે ને કાલે આવ્યો છે બિલે
અમારે તો ચાર દિવસથી આઈ ગયું છે અમારે કેટલાય અ મતલબ કે આટલું જ છે દસ હજાર જ છે, આઠ હજાર નવસો નવ્વાણું એટલે નવ હજાર બિલ આવ્યું છે અમારે
મારો બી આઠ હજાર પાંચસો પંચાવન આવું છે.
હા તો પાછળ રહ્યું શું બે હજાર તો પહી ગણવાના જ હે
તો તો તો ટાઈમ કેટલા આપે છે દસ દિવસમાં ભરી દઉં નહી લાઈટ કાટી ના કાપી નાખો
આપડે કહીએ છી પણ શું કરીએ બધાના અરે અરે અમારા સામે ગુજરાતી રે છે ને બીજા પટેલ છે તો એમને અમાર તો પાણી નું બિલ ને અમારે તો છસો પછી હજાર આ રીતે પાણી નું બિલ આવે સામે વાળા અમારા થી વધારે માણસો છે, છ માણસો છે. બે બાળકો છે એમના મમ્મી પપ્પા અનેને દાદા દાદી એ રીતે છે, પાણીઓ પણ ભરે છે ને કપડા એ પાણી થી હાથથી ધોવે છે. મશીન વાપરતા નહી એસી ચાલુ નહી કર તા પંખ એક ઉપર રાખે છે, પણ એ લોકોને પાણી નો એટલો વપરાશ તો એમને પુછીસુને તો શું કે છે અઢીસો આવ્યો બસો આવ્યો‌ મેં કીધું હે અમે આટલુ અમે ક્યાં એટલું મે અને પછી અમાર ગેસ બિલ પૂછીએ ને તો અમારે તો ગેસ બિલ એકવીસો ને બાવીસો ને અમુક વાર તો ત્રણ ત્રણ હજાર ગેસ બિલ આવી જાય છે, એ પૂછી શું સામે વાળા ને તો શું કેસે ના ના અમારે તો પાંચસો છસો આવી ગયું બસ
ખાતા નની હશે બહાર ની લાઈ લઈને ખાતો હશે
ના બહાર થી નઈ ઘરે સાંભળો એ લોકો ના દાળ આપડે તો જો એક વાર શાક બનાયું ને તો આપડે રોટલી રહી જાય આપે દાળ ભાત એટલા નહીં હોતા પણ આમને તો રોજ સવારે દાળ ભાત શાક રોટલી આ ચાર વસ્તુ તો ફિક્સ હોય જ છે આમને
હ કેવી રીતે રમ કમ આવે છે બીલ એનું?
સી ખબર આમને તો મન તો હો એવું લાગે છે, કે આ લોકો જુઠ્ઠું હે
કોઈ મંત્રો માર્યો છે?
હા હોય શકે આ લોકો મંતર મારીન લોકોની ઉપર મંત્ર મારી મારીને કામ કરતા હશે આ લોકો
સાચી વાત
હા હા એજ ના તો પણ તો પણ વિચારવા વાળી વાત નથી યાર આ લોકોને મતલબ કે આપણું પણ લાટ આટલું આવે છે, આમનું આટલું ઓછું આવે છે, વિચારવા જેવી વાતો છે આ બધી
અરે આ પાણી નું બિલી આવે છે? મારે તો નહી આવતો
અમારે હા અમારે તો પાણીનું બિલ આવે ગેસ બિલ આવે લાઈટ બિલ આવે.
ગેસ બિલ બિલ તો આવે પણ પાણીનું ના આવે.
પાણી નું બિલ બધે અમારે સૌથી આખા અમારે નિણયનગર માં સૌથી થી પેલા અમારે ત્યાં પાણીની પાઈપો લાાઈનો સ્ટાર્ટ થઈ ગઈ હતી. પેલા નહોતું આવતું પછી હવે આવવાનું સ્ટાર્ટ કે હારનુંટેક ખાસ ટાઈમથી અમારે તો ચાલુ થયું પાણીનું બિલ
હમ્મ અમારે ઘરે કાવે ઘરે ઘરે ક્યારે જવું છે? તમે ઘરે તારે ઘર કેવી જાઓ છો
હા હું જઈશ કાલ પરમ દિવસે જઈશ.
પરમ દિવસ જઈશ.
હા કાલે અમારે ને સિટીમાં જવાનું છે. હું ડ્રેસ લઈને આઇ ને તો ડ્રેસ મતલબ મારું મટીરિયલ ને એમાં એટલું ખરાબ આઈ ગયું ન તો એ મટરિયલ પાછું આપવા જઈશ આજે વરસાદ પડતો તો એટલે મેં કેન્સલ કર્યું. હવે કાલે જઈશ પાંચ કુવાની આપડે કાળું
હા હા સિટી માં
હા ના સિટીમ ની કાળુપુર ત્યાં આગળ નહી પાંચ કુવા. સિંધી બજાર. હા ત્યાંથી પછી ત્યાંથી લાઈ છું, તો ભાઈને ફોન કરીને કીધો એ ભાઈ કે કઈ વા ધો નહી તમે આવી ને બદલાઈ જજો.
રેડીમેડ લાયો છે?
તોવે બદલાવા જઈશ.
નહી રેડીમેડ લાયા છે?
ના ના ના ના ખુલ્લું કાપડ લાવું છું, હા.
ખુલ્લું કાપડ મે કીધું હે ના કોટ ટન નહી મતલબ લગ્ન પ્રસંગમાં એ રીતે પહેરવા માટે નવી વેરાઈ ટીઆઈ તમે લાઈ લઈ લઈએ.
હ તો આ હારું નહી આયો?
ના કાપડ ઉપરનો ડ્રેસ એટલો મસ્ત હેવી છે, કેટલા એકત્રીસ બત્રીસ હજા બત્રીસોનું લીધું છે. પણ એમાં શું થયું એનું જે નીચેનું જે પજામા નું કાપડ છે, ને એકદમ મતલબ ઘસાયેલો હોય ને એવું આપ્યું છે. તે મેં ચેન્જ મેં કીધું હવે ચેન્જ કરાઈ લઉં ને.
દુકાને જોયા નહીં તમે?
ના દુકાને જોયું દુકાને જોયું પણ એને અમે શું એક સામટો અમે ચાર પાંચ ડ્રેસ એક સામતા અમે લીધા. અને એ તો દેખાવમાં દૂર થી જેટલો ચમકવામક વાળો હતો ને સારો લાગતો હતો. તોમે જોયું નહી અમે ફટા અને ત્યાં એ લોકો શું કરે છે, ખબર હે ઉપર આપ પડે યેલો કલર ની લાઈટો લગાવી દે છે વ્હાઈટ કલર ની હોય ને તો આપણને કાપડ ની ખબરે પડે
હા હા
યલો મેં શું જલ્દી મટીરિયલ નું ખબર નહી
ખબર પડતી હમ હમ સાચી વાત સાચી વાત
પછી મેં કીધું કઈ બી કાલે જઈ ને કરાઈ નહી પાછું પછે ખાસો ટાઈમ થશે ને તો આ લેશે નહી ભાઈ
હમ ચલો કાલે વરસાત આઈ જાય તો આજે
સર સારી વાત છે ના વરસાદ ની કાલે નઈકાલે તમારે જવાનું છે કાલે નઈ ના આવે તો સારું પછી. કઈ નઈ જોઈએ હવે ભગવાન ઉ પર છે બધું.
હમ ચાલો. હા વાળીએ ચલો ગુડ નાઇટ જય જય શ્રી કૃષ્ણ જય શ્રી. બાય.